હલો. અવાજ નથી આવતો. હલો.
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ અવાજ કેમ મજામાં એકદમો આ અવાજ આવ હવે આવ્યો પણ બહુ ધીમો અવાજ આવે છે.
હા, હા અવાજ એમાં થોડો ધીરો આવે, તો ક્યારેક થોડોક નેટવર્ક નો ઈસ્યુ હોય છે ને
વિશે વાત કરવાની છે. વાત કરવી છે રમત ગમત નું શું મહત્વ છે ફિટનેસ નુ મહત્વ છે. રમત, ગમત ને ફિટનેસ બંને એવું છે કે વ્યક્તિ છેને નાન પણથી શરૂઆત થી બુઢાપા સુધી ઉપયોગી થાય. રમત ગમતી એટલી અને જે ફિટનેસ કે ને ફિટનેસ ફંડાજને કેવાય છે. મુળભૂત
હમ્મ હમ્મ.
એ પણ એમાં ઉપયોગી થાય એવું છે. બરોબર છે ને મારી વાત?
આ બરાબર છે, બરાબર છે.
આ માં અવાજ ઓછો આવે છે હો.
હા અવાજ ધીરું આવે છે. એમાં બવ.
બો ધીરો અવાજ આવે છે હા એટલે હવે આવજ પેલા કરતા હવે અવાજ આવ એટલે વાત આપડે અતી સરમત ગમત અને ફિટનેસ બાબત તો રમત ગમત અને ફિટનેસ મેં વાત કરી શરૂઆતમાં એવી રીતે કે ભાઈ છે ને નાનપણથી બાળપણથી વર્ષની ઉમર હોય. બરોબર છે? ત્યાંથી આપડી ઉંમર એશી વર્ષ, સો વર્ષ થાય ત્યાં સુધી બહુ ઉપયોગી છે. અને બેની જરૂરિયાત પણ છે હાલમાં આપણે એક વાત પેલા ની કરલીએ આજ થી પંદર વર્ષ પેલા વીસ વર્ષ પેલા કેવું હોય તો રમત ગમતને કોઈ પણ નતુ આવતું. જે મતદાર લોકો હતા આમાં અમુક લોકો એ છે પાંચ ટકા એ લોક રાખતા અને એ એના છોરાને રમતગમત માટે મોકલતા કોમ્પિટિશન માં રમત ગમત નાનપણ અત્યારમાં હવે એક બદલાવ આયવો છે કે દરેક છોકરા સ્કૂલમાં હો રમત ગમતમાં જતા હોય છે અને એ ઉપરાંત સોસાયટીમાં પણ અંદર અંદર રમત ગમતમાં લેતા હોય છે. અને એવી વીરે આપણે અમુક સંસ્થાઓ હોય છે, એ બધી જે સંસ્થાઓ છે ને એ પણ રમત ગમતને પ્રોત્સાહન આપે છે ઇનામ આપે છે દફતરો આપે છે કોઈ પણ પ્રકારના બેગ આપે છે. અને અમુક આપણે અને અમુક સંસ્થાઓ જે છે સંસ્થાઓ એ સંસ્થા કેવી છે છોકરો જો ક્રિકેટર સારો હોય તો એને કોમ્પિટિશન માટે હેલ્પ કરે છે. ટિકિટ્સની અમુક જગ્યાએ જવાની ટિકિટ્સના પૈસાની ટિકિટ્સ આપે છે બેટ આપે છે. સાધનો આપે છે. અને સ્પેસ આપે છે રમવા માટે અને આપડ કેમ કેવાય સ્ટાઈફડ ટાઈપ આપે છે અમુકને છોકરાઓને એવું છે બરાબર છે. હલો.
હલો હા.
બરાબર છે ને વાત મારિ કદાજ કાંઈ ફોલ્ટ હોય તો કહેવાય કે ભાઈ આમાં તમે આજે કેવો છો થોડું હું મે આમ જાણ્યું છે જોયું છે રમત ગમત ફિટનેસની વાત કરીએ તો એ દરેક ક્ષેત્રમાં ખુબ જ ઉપયોગી છે અને આપણને આખું જીવન ઉપયોગી થાય. નેસમાં એવું જ છે ફિટનેસની વાત કરી લએ જેમ જેમ આ શરમતગમત ઉપયોગી છે એમ ફિટનેસ ન એવું છે કસરત કરવાની મન વન ટાઈપ ઓફ આપણું જે શરીર છે સ્ફૂર્ત ફિટનેસ મીન્સ સ્ફૂર્તિ એનર્જેટિક. ડાયનેમિક એવું આપણું શરીર હોવું જોઈએ સ્ફૂર્તિ વાળું એટલે કે આપણે એક આમ ઉપાડ્યું હોય તરત એક આમ કરી લેવાનું અને એટલી સ્પીડથી અને એટલા એવી રીતે કરવાનું કે એ કામ ઓકે થય. જાય એમાં કોઈ ભૂલ ન નીકળે એના હાટું વ્યક્તિ એ કસત કરવાની હોય છે રોજ ઉઠી જવાનું પેલા સૂર્ય નમસ્કાર કરવાના કસર કરવાની અડધો કલાક પછી એવું હોય તો દસ મિનિટ અમસ્તું શાંતિથી મન પોતાની ફિટનેસ વાટું થઈને બેસવાનું દસ મિનિટ મન એવો પણ એક નિયમ છે કે ભાઈ આપણે આખા દિવસમાં દસ પંદર મિનિટ એવું કરવાનું કે મૌન રહેવાનું એ પણ એક શક્તિ છે તાકાત છે અને એક ફિટનેસ છે એ આંતરિક ફિટનેસ છે. એટલે આંતરિક પણ ફિટનેસ હોય શકે અને શારીરિક ફિટનેસ પણ હોય શકે બેમાં થોડુંક જ ફેરફાર છે શારીરિક ફિટનેસ છે આપણને એનર્જી આપે ઉત્સાહ આપે અને આપણે અ આપને કોઈ હેપ્પી હોય તો આપણને આળસ ન થાય આપને કોઈ આ કામ કરી આવો. તો આપણને એમાં આળસ ન થાય અમુક એવા કામ હોય છે ટફ કામ તો આપણી સ્ફૂર્તિ સારી હોય આપણી ફિટનેસ સારી હોય આપણી શું કસરત સારી હોય તો આપણે એ કામ તરત જ કરી લઈએ અને અમુકને આળસ ચડી જાય અરે યાર પછી કરી હુ ની કરી શકું આવું થાય જબ આપી ના શકે વાત એવી છે એટલે પણ એટલું જ ઉપયોગી છે હા ફિટનેસ આપણે એડ કરી દ ફૂડ થોડુંક ફૂડ ન એડ કરી દ એટલા માટે કે ફિટનેસ એટલી ઉપયોગી છે પણ એની માટે તમારે માટે વિટામિન, પ્રોટીન, ફ્રૂટ્સ આ બધું હોવું જોઈએ બરોબર છે ને.
હા, બરાબર છે, બરાબર છે. છે અને માણસે સે જે રૂટિન લાઇન હોય તો ઈ લોકોને ફિટનેસ ક માનો કે ભણતા વિદ્યાર્થી હોય થોડી કે એક્સરસાઇઝ ને એવું કરે. તો એનું મન થોડું શાંત થાય છે અને ભણવાનીને એકાગ્રતા વધે છે. એ લોકો, હમ્મ.
એ વાત બવ હજી સારી છે હા હા.
અને થોડી એક્ટિવિટી પણ જરૂરી છે એકલા ભણ ભણવાથી તો માણસ આ બળા બચ્ચે પણ એને કંઈ સ્પોર્ટ્સ મા તે થોડુંક અ પોતાનું ધ્યાન ડાયવર્ટ કરે તો શું છે કે ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે. એક ધારો તમે બેસી બેસીને થાકી ગયા હો તો બહાર જાઓ તો થોડી ખુલ્લી હવા મળે તમને આપણા શરીર ને ઓક્સિજન ની પણ એ એટલી જ જરૂર છે. તો તમે બહાર જાઓ થોડું વોકિંગ કરો, થોડીક બે ચાર ગેમ રમો તો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે અને તમને ભણવાની વધારે ને વધ બધાને એનર્જી મળે છે સારી વ હવે તો સ્કૂલ માં પણ કુલમાં પણ એ લોકો રમત ગમત ને એક સબ્જેક્ટ રા છે, અમે છોક છોકરાઓને સ્પેશિયલ રમવા માટે લઈ જાય છે શિયાળો, ઉનાળો, ચોમાસુ અને સ્પોર્ટ્સ ડે તો સેલિબ્રિમાં બો બધ ધી જૂની ગેમોને એવું બધ ધી લોકો રમાડે છે.
હમ્મ.
હમ્મ, દરેક સ્કૂલ દરેક સ્કૂલ માં આવું બધું થઈ ગયું છે હવે એલોકો
બરોબર છે. અને એ વાત બધી એવી જરૂરી છે, જીવનમાં બાળપણ થીજ. એટલે એ છે ને આપણે સ્ટુડન્ટને, છોકરાઓને, વિદ્યાર્થીઓને, બાળકોને એની ટેવ પડવી જોઈએ, રમત ગમતની. હું, એવા લોકો ઓળખું છું કે જે આખી જિંદગી ફૂટબોલ રમેલા છે, હજી રમે છે અને અમુક લોકો એવા છે ક્રિકેટના દીવાના તો ક્રિકેટ રોજ હજે કલાક ક્રિકેટ રમવા જાય છે, એટલે એવું છે ઘણા બધા એવા હોય છે કે આપણે ક્રિકેટ ના દિવાના હોય છે, તો અમુક ફૂટબોલ ના દિવાના હોય છે, અમુક કોઈ અંક કસરત ના દિવાના હોય છે કે કરવાની એવું હોય છે, એટલે છે ને ફિટનેસ બહ જરૂરી છે. ફિટનેસની સાથે રમતમત પણ બહ જરૂરી છે, રમતમત એ સ્ફૂર્તિ આવે છે. એનર્જી આવે છે, માણસને થોડુંક શરીર હલનચલન જો કરે ને તો શરીર છે ને રોગ રોગ મુક્ત બને અને એમાંથી આળસ તરત શું કહેવાય આળસ ઓછી થતી જાય, ની તર તો આળસ આવ્યા જ કરે
હમ્મ અને માણસને હવે શું થયું છે પોતાનું રૂટીન લાઈફ છે પહેલાના જમાનામાં માણસોને ઘરમાં અને ખેતરોનું કામ જ એટલું બધું રેતું એ લોકો ને એક્સરસાઇઝ કરવા માટ ટે બાર ન જવું પડતું, ને એલોક કો નો ખોરાક પણ સારા હતા. પેલા તો બધું સ્વચ્છ જ બધી વસ્તુ મળતી ખાવા પીવાની જે વસ્તુ છે શાકભાજીઓની. એ બધું શુદ્ધ મળતું અત્ અત્યારે તો શું છે માણસ. ને બધું ટેકનોલોજીના હિસાબે બધું હાથમાં બેસીને જ કામ કરવાનું થઈ ગયું છે. તો. ને ખાવા પીવાનું પણ એવું થઈ ગયું છે બધાનું એટલે શું છે એક્સરસાઇઝ એ લોકો કરે સાંજ પડે થોડું વોકિંગ કરે જોગિંગ કરે હવે તો બધા જીમમાં પણ જાય છે. તો આવી રીતે કરે. પોતાનું તો એ એક્ટિવિટી લોકોને સારી મળે છે. અને. અ આમને આમ એ લોકોને એક્સરસાઝ થાય તો શરીરમાં એ લોકોને જે સ્ફૂર્તિ-સ્ફૂર્તિ ર છે બીજું કામ કરવાની. બાકી તો આખો દિવસ એ લોકોને ઓફિસ. ફર્ક હોય એટલે બેસીને જ કરવાનું હોય છે. એટલે હમ્મ. હમ્મ એટલે ઘણા લોકો પછી બેડમિન્ટન છે ક્રિકેટ આવી ગેમ પણ રમતા હોય છે.
હા. બરાબર છે. એટલે આપડે વાત આજની હતી કે રમત ગમત અને ફિટનેસ તો રમત ગમત પણ જીવનમાં બવ ઉપયોગી છે, જરૂરી છે અને ફિટનસ પન બો જરૂરી છે ફિટનેસ માટે અંક ઘણી બધી આવે. ઉઠ ઉઠ બેસ આવે છે, સૂર્ય નમસ્કાર આવે છે પછી આપડે એક દો એક દો તીન ચાર વાળું જ આવે છે હાથ નહી પગની જે કસરત આવે છે કસરત એ રોજ હવાર હાંજ ઓછામાં ઓછી પંદર મિનટ વીસ મિનિટ તો છે. લોકો કરવી જ જોઈએ. આમ તો શાસ્ત્ર એવું કેય છે સવારના જે કસરત કરીએ ઉઠીને તો બેસ્ટ, તો એની ઇફેક્ટ આ તો દિવસ તમને એનર્જી આપે. સાથે એમ એવું પણ. શાસ્ત્રમાં એવું કીધું છે કે સવારના તાંબાનું જળ પીવું એનાથી ફિટનેસમાં તમને વધારોશે. તમે એકદમ. વધ વધારે છો. એક્ટિવ જ કે ને એકદમ તમ સ્ફૂર્તિ રહેશે, ત્રાંબાનું જળ હોય ને એમાં એક એનર્જી છે એવું છે, એટલે જળમાંની અંદર થી અરે જે આખી આખી રાત છે મૂકેલું હોય જળથી તમે સવારના નળના કોઠે પીવો તો તમને એનર્જી બહુ સારી થઈ આવું મેં પણ બે ત્રણ વાર ફીલ કરેલું છે અને હું પહેલાં પિતો આવી રીતે ડેલી. પછી કુદરતીઓ છું થઈ ગયું હાલમાં પીતો નથી પણ આ ફિટનેસની અંદર આ વસ્તુ આવે છે કે તમને છે ને આમાં પ્લસ. વધી જાય તમારી એનર્જી એમ એવું કેહેવા ગે છે. ત્રાંબા. એટલે રમત ગમતની અંદરની વાત એકને મને એક વાત કરવાની રહી ગઈ રમત ગમતમાં પ્રોત્સાહન આપવું જોઈએ સહાય આપવી જોઈએ. અમુક જે સ્ટેટ છે એની જે ગવર્મેન્ટ છે એ આપે છે, પણ હજી અમુક જે સ્ટેટની ગવર્મેન્ટ છે ને એ રમતગમતમાં ગવર્મેન્ટ છે કે સહાય આપ નથી અમુક જે બેસ્ટ હોય ખેલાડીઓ જે સ્કૂલમાંથી ઇન્ટર સ્કૂલમાં જાય, કોલેજમાં જાય, પછી એમાં એનો પરફોર્મ દેખાવ સારો કરે પછી તાલુકા કક્ષાએ રમવા જાય, જિલ્લા કક્ષાએ રમવા જાય એમાં એનો દેખાવળ હોય તો એમની એક હોસ્ટેલ હોવી જોઈએ રહેવા માટે, જેને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કહી શકાય એવા હોવા જોઈએ દરેક ડિસ્ટિક પ્લેસ ઉપર તો હોવા જોઈએ એટલે શું થાય કદાચ છોકરો રમવા આવ અઠવાડયે દસ દિવસ. તો એને ત્યાં રહેવાની જમવાની વ્યવસ્થા થઈ જાય. અમુક સમય એવું થતું હોય છે કે એવી કોઈ પણ જિલ્લાઓમાં વ્યવસ્થા હોતી નથી સ્પોર્ટ્સની હા, રમતગમત તો બધું હોય છે પણ જે જે ખેલાડી આવે છે સ્પોર્ટ્સમેન આવે છે રમવા માટે એના માટે કોઈ સુવિધા હોતી નથી એટલે જરૂરી એવું છે, કે એ જે આપણે સ્પોર્ટ્સમેન છે એના માટે પણ રહેવાની જમવાની વ્યવસ્થા હોવી જોઈએ. ગવર્મેન્ટ આમાં પણ થોડો ઘણો કરવું જોઈએ ઓલું. બરોબર આવું છે ઓકે તો આજનો આપણો ટોપિક અહી પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, આવજો તમારી સાથે વાત કરીને સારું લાગ્યું, ઘણું જાણવાનું મળ્યું, આવજો.
ઓકે. બરોબર છે, મેં વાત કરી પ્રમાણે.